હેલો કિશન ભાઈ કેમ છો તમે?
એકદમ મજામાં ભાઈ અમે તો ઘરના બધા મજામાં જ છીએ. તમે કેમ છો બધા સારા જ છો ને ભાઈ?
હા. ઘરે બધા સારા હમણાં તો ઘરે આનંદથી એટલે બેસી રહ્યા છે બપોર નો ટાઈમ છે એટલે. તમારે એ મારે વાતચીત ઓનલાઈન પેમેન્ટ ની તમને સુવિધા મળી છે અમને તેને તમારી સાથે વાતચીત કરવા માગુ છો થોડું કારણ કે આ જે ઓનલાઈન પેમેન્ટ આવ્યું છે એના વિશેે મને પણ માહિતી ખૂબ મળી છે. અને હું જ્યારથી ઓનલાઇન પેમેન્ટ છું ત્યારથી યુઝ કરો છું તમારી સાથે એ માટે ફોન કર્યો કે તમે પણ યુઝ કરતા હશે કારણ કે આના લીધે આપણે ઘણા બધા પ્રકારના કાર્યો છે આપણે ઘર બેઠા કરી શકીએ છે. જેમ કે આપણે કોઈને પૈસા મોકલવાના હોય કા તો કોઈને આપણા બેંક એકાઉન્ટ પૈસા લખવાના હોય. તો સરળતાથી કરી શકીએ છીએ એટલે આ જે પેમેન્ટને જે આપણને સુવિધા મળી છે એ ખુબ સારી છે કારણ કે ઘણા બધા લોકો હણાં ઓનલાન પેમેન્ટ બધા લોકો યુઝ કરે છે. કારણ કે એ લોકો ને પણ ખબર જ છે કે ઓનલાઈન પેવાથી આપ શું ફાયદો થવાનો છે? કારણ કે ઘણા પેલા તમને જાણતા આપણે બધા રોકાડમાં વ્યવહાર કરતા હતા. અને આપડે કશેય મુસાફરી કરવા જવું પડતું કોઈને પૈસા આપવાના હોય તો કે પછી વિદેશોમાં કોઈને પૈસા દેશ વિદેશો માં પણ જવું પડતું હતું અને કોઈને પૈસા મોકલવા કોઈને પૈસા પૈસા ચુકવા થાય જેમ કે આપણા ઘરનું લાઈટબિલ છે કે પછી ગેસ બિલ છે. તે અન્ય ઘણા ખર્ચા આપણે બધા રોકડમાં પેલા કરતા હતા અને ત્યાં જવાનું આપને ને લાઈન ઉભી રહેવા પડતું હતું. અને તેમાં આપડા ઘણા કલાકો પણ નીકળી જતા હતા એટલે મારે તો એજ કેવુ છે કે અવે તો આના લીધે આપણે ઘણા બધા પ્રકારના ઘરે જેમ કે ગેસ બિલ છે, લાાઈટ બિલ છે, આપણે ઘર બેઠા આપણે ઓનલાઈન આપણે પેમેન્ટ કરી શકીએ છીએ કારણ કે ઓનલાઈન પેમેન્ટને આપણને એવી સુવિધા મળે છે કે ઘણા બધા લોકો ખૂબ સારી રીતે યુઝ કરે છે અને-ખૂબ સારી રીતે કરી શકીયે છે કારણ કે ઘણા બધા લોકો એ વિચારે છે કે ઓનલાઈન પેમેન્ટ જે મળ્યું છે અમે આપણે એનો સમય પણ બચી જાય છે આપણોને ખુબ સમય આપણે કરી શકીએ છે. એટલે મારું એ જ કેવું છે કે જે ઓનલાઈન પેમેન્ટ સુવિધા મળે છે. તે બધા લોકો યુઝ કરવી જોઈએ અને બધા લોકોને જાગૃત કરવા જોઈએ કે આ બધા પેમા વિશે ઘણા બધા લોકોને જાણ થાય ગામડામાં ઘણા બધા લોકો અમુક પરિવાર છે. પોતાના એટલે કે પોતાને ખબર જ નથી કે ઓનલાઇન સુવિધા મળી તેનો યુઝ નથી કરતા અને લોકો ઘણો ઘંટો સુધી લાઈન માં ઊભી રઈ છે આવી બધી લાઈટ બિલ માટે અને જ ત્યાં આવું પણ એ લોકોના સમય પણ વેસ્ટ થાય છે અને તે લોકોના ઉર્જા પણ વેસ્ટ થાય છે. એટલે મારે એ જ કેહેવું છે હવે ઘણા બધા લોકો જાગૃત થવા જોઈએ અને ઓનલાઈન પેમેન્ટની સુવિધા યુઝ કરવી જોઈએ અને મારા ઘરના બધા જ ખર્ચા હુ તો ઓનલાઈન પેમેન્ટ જ કરું છુ જેમ કે લાઈટ બિલ છે, માડીને ગેસબિલ છે, માડીને ઘરમાં જે માલસામાન આવે છે, તે પણ ઑનલાઇન પેમેન્ટ યુઝ કરું છુ. એટલે તમામ પ્રકારના ખર્ચા અમે ઘરના બધા ઓનલાઈન પેમેન્ટ યુઝ કરીશું. શું તમારા ગામના બધા લોકો કે પછી તમે પણ આ ઓનલાઇન પેમેન્ટ ની સુવિધા યુઝ કરો. ત્રાંસો ને જેમ કે લાાઈટ બિલ છે, ગેસ બિલ છે, આ આવા બધા પ્રકારના ખર્ચા બધા
હા, ભાઈ મા તમને ખબર જ કે હમણાં જે ડિજિટલ જમાનો થઈ ગયો છે તેના કારણે બધા ઓનલાઈન પેમેન્ટ ખુબ જ વધારે ઉપયોગ કરતા થઈ ગયા છે. તો જે કરીને હું પણ ઓનલાન પેમેન્ટ ખુબ જ સારી રીતનો ઉપયોગ કરી રહ્યો છું અને ઓનલાઇન પેમેન્ટ ઉપયોગ કરવાથી મને શુ એક લાભ થય રહ્યો છે કે જ્યારે પણ મેં ઑનલાઇન પેમેન્ટ ઉપયોગ કરું છું તો ત્યારે મતલબમાં મને ખુબ જ એવુ મતલબમાં કોઈ પણ પરેશાની નો સામનો કરવો પડતો નથી. અને બીજું તો શું થાય કે મતલબમાં ઓનલાઈન પેમેન્ટમાં શું કે આપણેે ખુબ જ સારી રીતને એવું ટ્રાન્જેક્શન કરી શકી એ છીએ અને કોઈ પણ પૈસા આપડે આપવાના હોય તો આપણને એવું નથી પડતું કે આપણે પૈસા પડી જશે ફાટી જશે અને એવું બધું કઈ પણ થતું નથી અને જયારે પણ આપણે કોઈ જગીએ મતલબમાં જેમ કે મેળા કોઈ પણ જગ્યા આપણે દૂર ગયેલા હોય અને આપણેે પૈસા ન લઈ ગયેલા હોય કેશ માં તો આપણને ત્યારે કોઈ પણ વસ્તુ ગમી જતી હોય તો ત્યારે શું કે આપડ વસ્તુ ગમી જાય તો આપડે ત્યારે મતલબ માં સારી રીતને એવું આપડે પૈસા ત્યાં ચૂકવી શકીએ તમારે શું કેવ છે આ બાબત ઉપર?
હા ભાઈ તમારી સાચી છે, કેવે તો આપડે ઘણા બધા પ્રકારના કરી આપડે ઓનલાઈન કરું જોઈએ કારણ કે એના લીધે બધા લોકો માને છે કે ઓનલાઈન પેમેન્ટ સુવિધા મળી છે, તે સારી જ છે કારણ કે મને પણ ઘણી બધી જગ્યા ઓનલાઈન પેમેન્ટની સુવિધા કામ આવેલી છે કારણ કે હું જ્યારે ઓનલાઈન પેમેન્ટ સુધી જ્યારે ની યુઝ કરતો હતો. ત્યારે મને ઘણા બધા લોકો કહેતા હતા કે આતું આ બધા ઓનલાઈન યુઝ કર કારણ કે આવી રીતે તો સમય બચશે થઈ શકે છે એટલે ઓનલાઈન પેમેન્ટની મદદથી આપણે કોઈને પૈસા મોકલવાના તો એના જે સામેવાળા વ્યક્તિના પણ ઓનલાન પેમેન્ટ સુવિધા હોવી જોઈએ તો આપણે યુઝ કરી શકીએ છીએ બા કે આપણે એના એના જો આપણા માટે સુવિધા ઉપલબ્ધ હોય પરંતુ એનામાંની હોય તો પછી આપણે પૈસા ટ્રાન્ફરની કરી શકીએ. કારણ કે, આપણામાં જે ગૂગલ પે હોય છે એનામાં ની હોયતો પછી આપડે પૈસા ટ્રાન્સફરની કરી શકીએ છે એજ કેવું છુકે ઘણા બધા લોકો ઓનલાઇન પેમેન્ટ યુઝ કરવા ડરે છે કારણ ઘણા બધા તો એવું માને છેકે જે ઓનલાઇન પેમેન્ટ સુવિધા મળી છે તેમાં આપણે અઉન્ટ નંબર નાખીને કોઈને બીજાને નાખવા પછી પૈસા બીજાના ખાતામાં ગયા એવું એવું પણ થાય છે એટલે કે એ ડરે છેકે કરીએ કે ની કરીએ એમ એટલે એ લોકએ એવું દરવુ જોઈએ નય ઓનલાઇન પેમેન્ટ સુવિધા મળે છે. એ ખુબ સારી છે અને ટ્રસ્ટ એપ છે કારણ કે જે ગૂગલ પે છે ફોન પે છે નેટ બેન્કિંગ છે જે આ બધી લીગલ એપ છે ઘણા બધા લોકો આ એપથી કરે છે એ કરવું જોઈએ. સારા એવા આપણે કરી શકીએ છીએ બાકી મારે તો એ જ કેવું છે કે ઘણા બધા મને જગ્યા ઓનલાઈન ખૂબ યુઝ થઈ એટલે કસ્સે હું ફરવા ગયેલો હતો ત્યારે જેમ કે એટલે મારા જે હોટલમાં એટ પરિવાર સાથે એક દિવસમાં હોટલમાં ખાવા ગયેલો હતો ત્યારે મારા પાસે રોકડમાં એટલી બધી સુવિધા ની હતી એટલે કે જ્યારે રોકડમાં ચોરાઇ તયારે અમે પૈસા ક્યાંથી આપો કારણ કે બિલ બધું ચુકવનું હતું ઘણા બધા પ્રકારના ખર્ચા પણ મોટા મોટા થઈ ગયા હતા અને ત્યારે માટે ત્યારે મારા પર જે ઓનલાઈન પેમેન્ટની સુવિધા એટલે ઉપલબ્ધ હતી અને ત્યારે મને ખૂબ યુઝ પણ થયેલી હતી એટલે મારે તો એજ કેવું છેકે ઓનલાઈન પેની સુવિધા આપણને ઘણી બધી . રક્ષણ આપે છે પરંતુ આપણા ફોનમાં સારો નેટવર્ક જરૂરી છે. બાકી તમારે શું કેવું આના વિશે બીજું?
હા, ભાઈ તમારી વાત એકદમ સાચી છે. જો આપણે મતલબમાં સારી રીતના ડિજિટલ પેમેન્ટનો ઉપયોગ કરીશું ને તો આપણને ખુબ જ એવું સારું પડી જવાનું છે અને ડીઝલ ખુબ જ સારી વસ્તુ હોવાથી મેતો ખુબ જ વધા ઉપયોગ કરું છું અને ડીઝલ પેમેન્ટ મને ખુબ જ વધારે ગમ્યું છે કારણ કે જો મારી ઘરના લોકો ખુબ જ વધારે સારી રીતના ઉપયોગ કરે છે અને મેં ઘરના લોકોને પણ એવું જ કહ્યું છે કે આપણે ડીઝલ પેમેન્ટ સારી રીતના ઉપયોગ બાકી તો મતલબ બધાને એવું લાગે છે ડિજિટલ પેમેન્ટ ફ્રોડ વસ્તુ છે અને ડિજિટલ પેમેન્ટથી આપ પૈસા ચાલી જશે પરંતુ એવ વાસ્વમાં હોતું નથી ડિજિટલ પેમેન્ટ ખુબ જ સારી વસ્તુ છે અને મેતો સારી રીતનો ઉપયોગ કરી રહ્યો છું અને ઘરના બધા જ લોકોને મે ડિજિટલ પેમેન્ટનો ઉપયોગ કરવા કહ્યું છે તો તે લોકો સારી રીતના ઉપયોગ કરી રહ્યા તો મને તો ખુબ જ વધારે એવું સારું લાગ્યું મારો અનુભવ તો ખુબ જ સારો છે અને મારા ગામના બધા જ લોકોને મેં ડિજટલ પેમેન્ટ ઉપયોગ કરવા કહ્યું છે તો તે લોકો પણ ખુબ જ સારી રીતના એવા ઉપયોગ કરી રહ્યા છે બાકી તો મતલબ આ કહેવા વાળા તો ક્યાં જ કરે છે કે ડીઝીટલ ખરાબ વસ્તુ છે પરંતુ મારે તો ખુબ જ વધારે લાભ થઈ રહ્યો છે. મારી જે કરિયાણાની દુકાન છે તો તે તો ખુબ જ વધારેવું મને સારું પડી રહ્યું છે કારણ કે કરિયાણાની દુકાન તમને ખબર છે કે જયારે પણ મતલબ સોટાની મારામારી હોય તો ત્યારે આપણે કરિયાણા દુકાનમાં પૈસાની ખુબ જ વધારે જરૂર હોય તો તે માટે આપડે છેને ત્યારે પૈસા ખુબ જ વધારે ચુકવ વા હોય તો તે માટે આપણે સારી રીતના પૈસા ચૂકવી શકીએ અને એક બે રૂપિયાની મારામારી ના કરવી પડે એ ડીઝલ મેન મને તો ખુબ જ વધારે પર્સનલ કામ લાગ્યું અને ડીઝલ મેનની મતલબ બુરાઈ એક એક જ વસ્તુ છેકે જયારે નેટવર્કના આવે અને જ્યારે સામેવાળો પક્ષ ઓનલાઈન પેમેન્ટ ઉપયોગ ન કરતો હોય મેં તમને વાત કરું તો આપણે બંને વચ્ચે ત્યારે ઓનલાઈન પેમેન્ટ થય શકે જ્યારે તમે પણ ઓનલાઈન પમેન્ટ ઉપયોગ કરતા હોય અને મેં પણ ઓનલાઇન પમેન્ટ ઉપયોગ કરતા હોય પરંતુ જો તમે ઓનલાઇન ઉપયોગ કરતા હોયને મે ઉપયોગ કરું. તો ત્યારે ઓનલાઈન પમેન્ટ ટાન્ઝેક્શન થય શકશે નહી એટલે ઓનલાઇન પેમેન્ટ ત્યારે જ ઉપયોગ થય શકે જયારે બંને પક્ષ સારી રીત ઉપયોગ કરી શકે તો આ જ મતલબમાં ખામી છે બાકી તો મતલબમાં આપણો જેમ જેમ દેશ ડેવલપ થશે. એમ તો એ વસ્તુ પણ સારી થેય જશે.
હા, ભાઈ તમારી એકદમ સાચી છેકે હવે તો આપણે ઓનલાઈન પેમેન્ટ યુઝ કરવો જોએ કારણ કે ઓનલાઈન પેમેન્ટ યુઝ કરતા આપણને ઘણી બધી તકલીફો સામે આપડે આપે છે કારણ કે ઓનલાઈન પેમેન્ટને આપણે જારે સુવિધા કરીએ ત્યારે આપણે ઘણા બધા પ્રકારની કરી શકે છે અને મને પણ એક જગ્યાએ ખુબ કામ આવ જયારે હું ઓનલાઈન પેમેન્ટ કરતો હતો ઓનલાઈન પેમેન્ટ આપડે યુ પી આઈ પિન નંબર આપણને આપે કયુંકી આપડે સાચન રાખવો જોઈએ એમ બાકી બીજા નો આપણે પીન નંબર સેર કરશું તો પછી આપણને ઘણા પણ તકલીફો સહન કરવું પડે છે એટલે કે આપણે જ્યારે ઓનલાઈન પેમેન્ટ યુઝ કરો ત્યારે નેટવર્ક બહુ જરૂરી છે અને જે આપને પીન નંબર આપેલો હોય છે યોગ્ય રીતે આપણે યુઝ કરે હોય યોગ્ય રીતે કોઈને આપે નહી જોઈએ કારણ કે ઓનલાઈન આપડા થી તીન નંબર હોય છે આપણે કોઈને બટાવવાની જો કારણ કે જો આપણે પિન નંબર કોઈને શેર કરશું તો પછી આપણામાં બેં નંબર પૈસા ચોરી થવાનો ભય ખુબ વધી જાય છે એટલે કે પિન નંબર જે આપ સિક્યુરિટીમાં મળે છે આપ કોઈને સેર નઈ કરવું જોઈએ અને બાકી ઘણી બધી જગ્યાએ આપણે ઓનલાઈન પેમેન્ટ કરીએ તો આપણે ઘણા બધા સાચવી કરવું જોઈએ કારણ કે ઘણા બધા લોકો ને દસ્તી ખૂબ સારી નહી હોય પછી એ લોકો જોઈને આપડા બેં નંબર પૈસા ઉપડી પણ લે છે એટલે ઓનલાઈન પેમેન્ટ યુઝ કરવું જોઈએ કી ઓનલાઈન પેમેન્ટ આપણે ક્યારે યુઝ ન કરી કારણ કે જ્યારે આપણા ફોન માં નેટવર્ક હોય ત્યારે આપણે યુઝ નહી કરી શકીએ કાર કે ઘણા બધા ફરવા જાય તો પછી આ અઘરું પડે છે કારણ કે ત્યા ઓનલાઈન પેમેન્ટની સુવિધા એટલે ઉપલબ્ધ છે પરંતુ ત્યાં આપણો નેટવર્કની આપણે ઓનલાઈન પેમેન્ટ યુઝ ન કરી શકીએ એમ. એટલે મારે તો જ કેવું છે કે ઓનલાઈન પેમેન્ટ આપણે જેટલું વધારે કરશું તેટલો આપરા માટે સારું છે પરંતુ આવી બધી જગ્યાએ આપરે સાચવીને રાખવું જોઈએ કે આપણે યોગ્ય રીતે યુઝ કરવું જોઈએ અને સારી રીતે આપણે કાર્ય કરવા જોઈએ કારણ કે આવા ડુંગળ પ્રદેશોમાં આપણો નેટવર્ક નેટવર્ક પછી ઘણા કલાક સુધી આપણે ઉભી રહેવું પડે છે અને ઘ પ્રકાર ના કાર્ય સહન કરવું પડે છે એટલે મારે કેવું છે કે ઓનલાઈન યુ પી આઈ યુઝ કરો અને યુઝ કરે અને બાકી તો ઋતુ માં એ જ કેવું છે કે
કરીને કરી દે ને કમ હા ભાઈ તમારી વાત એકદમ સાચી છે અને મને ઓનલાઈન પેમેન્ટ ઉપયોગ કરતા મને ખુબ જ વધારે એવું સારું લાગ્યું અને તમારી સાથે મતલબ ઓનલાઈન પેમેન્ટની વાત મારે એટલે જ કરવી હતી કારણ કે મારી ઘરના લોકો મતલબમાં મને પેલા ખુબ જ વારે એવું કેતા હતા કે ઓનલાઈન પેમેન્ટ સારી વસ્તુ નથી પરંતુ હવે મને ખુબ જ સારું લાગે છે ઓનલાઈન પેમેન્ટ ઉપયોગ કરતા મારા ઘરના પણ લોકોને પેલા શું મતલબ આગે દૂર જવા પડતું હતું પૈસા ઉપાડવા માટે એવ બધું પરતુ હવે ઘરે જ બેસીને લોકો ટ્રાન્ઝેક્શન એ કરી દેશે અને જે મતલબમાં એમેઝો પણ છે ફ્લિપકાર્ટ છે એ બધી વસ્તુ પરથી જે એ લોકો વસ્તુ મંગાવે છે તો તેના માટે પણ એ લોકો ઘર સારી રીતના ટ્રાન્ઝેક્શન કરી દેતા હોય તો એ મને વસ્તુ ખુબ જ સારી રીતના લાગ્યું અને ઘરથી જ બધી વસ્તુ મોકલી દઈશ એટલે હ મને ખુબ જ વધારે એવું ગમ્યું બાકી તો મતલબ ઓનલાઈન પેમેન્ટ બધા પણ ફાયદા છે પણ એક ફાયદો મને એ ખુબ જ વધારે લાગ્યો કે તેમાં છે ને હિસ્ટ્રી બધી બતાવી દેતી હોય છે આપડે ક્યારે કોને પેમેન્ટ કર્યું તો મતલબ આપણને ખબર પડી જાય છે કે આપડે કોને પેમેન્ટ કેટલી વાર કર્યું અને આપણે કેટલા મતલબમાં વધારે પૈસા ચુકવ્યા અને આપણને ખબર પડી જશે કેટલી વાર મતલબ આપ દુકાનદાર પાસે જઈએ તો એ લોકો મતલબ આપડે વધારે પૈસાને અપાઈ ગયેલા હોય તો એ લોકો પણ કહે કે મતલબ તમેતો વધારે પૈસા નથી આપ્યા મેં તમને કહી શકું છું એવું પરંતુ આપણે જો ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કર્યું હોય તો આપણને ખબર પડી જાય કે મતલબ આપણે પાંચસો રૂપિયા ટ્રાન્ઝેક્શન કર્યું છે તો આપડે બનાવી દે કે ભાઈ સ્ત્રી જો પાંચસો રૂપિયા ટ્રાન્સેક્શન અમને કરલું હતું તો એટલે મતલબ આપને વસ્તુ ખુબ સારું પડે છે બાકી તો મન ઓનલાઈન પેમેન્ટ ખૂબ જ પણ વધારે ગમે
હા ભાઈ તમારી વાત સાચી છે એટલે કે ઓનલાઈન પેમેન્ટ યુઝ કરતા આપણે ઘણા બધા લોકોને શીખવું જોઈએ કારણ કે તેના લીધે આપણે ઘણા બધા પ્રકાર કાર્યો આપણે ઘર બેઠા કરી શકીએ છીએ અને ઓનલાઇન પેમેન્ટ સમય બચી ખર્ચ પણ ઓછું છે અને તમે પણ તમારા બધા ગામડાઓમાં બને જાગૃત કરો અને હું પણ બધા ગામડા જરૂર કરે ઓનલા યુ કરો એ ખુબ સેફ છે સારું ભાઈ મળ્યા પાછા હવેણી બધી પ્રકારની પરિસ્થિતિની વાતચીત કરીશું